હલો નમસ્તે. નમસ્તે.
નમસ્તે નમસ્તે નમસ્તે આજ નું શું છે? તો આપડો
તો આજનો આપણો ટોપિક છે માનવી વિકાસ ની યાત્રામાં છે કે પછી પતન ની યાત્રા આ મુદ્દા આપણે પ્રકાશ નાખતા એક વાત કરીએ, તો હું જ શરૂઆત કરું કે માનવી આિકશની યાત્રામાં છે કે ની યાત્રામાં, તો આ દ્રષ્ટાંતોને આપણે જોતા પહેલા જોવું પડશે કે માનવીય યાત્રા યાત્ર શરૂ ક્યાંથી કરી છે. તો જોતા એવું જણાય છે કે માનવી એ પોતાની યાત્રા શરૂ કરેલી છે આદિમાનોકાળથી. આદિમાનવ કાળ થી લઈને જયારે માનવી શીકારી અવસ્થામાં હતો ત્યારથી તેને પોતાની યાત્રા શરૂ કરેલી છે તો આજ દિન સુધી ધીરે ધીરે બધી જ વસ્તુ ને જોતા જાણતા અવાજ આવે છે મારો
અવાજ આવે છે
હલો હા અવાજ આવે છે તો વિકાસની આ ની વાત કરીએ તો આદિમાનો આદિમાનો યુક્ત આદિમાનવ યુગ થી લઈ ને અ માનવી એ બધી જ યાત્રાઓને પોતાની રીતે વેઠતા સહન કરતા બધી રીતે ધીરે ધીરે આગળ વધતા ગયા છે. ત્યારે શરૂઆતમાં તેમની પાસે શસ્ત્રો નતા ત્યારે તેમણે પથ્થરો નો ઉપયોગ કરીને નવા નવા શસ્ત્રો વિકસાવેલા છે. ત્યાર પછી ધીરે ધીરે ધાતુ ની શોધ થતા ધાતુમય કાાસ્ય યુગીન કે પથ્થર યોગીન સમય કાઢવા હોય છે આવી રીતે ધીરે ધીરે માનવીએ પોતાની યાત્રા ને આગળ વધારી છે. પણ આ યાત્રા જેટલી એની વિકાસમય બની છે ને એના કરતા વધારે પતનમય બની છે. તો આ વિચારમાં તમારું શું કેવું છે?
તો હાલો હાવ હાલો
હલો હા તો આ વિચારમાં તમારું શું કેવું છે?
બિલકુલ બિલકુલ કે કે તમે જેમ વાત કરી કે ઘણી બધી તો જારે છે તો માનવી અત્યારે વિકાસની યાત્રામાં વાત કરી તો જય્યારે માવી નો જયારે ઉત્પત્તિ થય ત્યારે માનવી છે ઘણી બધી વસ્તુને ઓળખતો થયો છે કેમ કે જયારે પાપડો પાષણ યોગ હતો ત્યારે માનવી જયારે શિકાર કરવા માટે જતો હતો ત્યારે ભૂખની પોતાની ભૂખ છે તે અથવા તો ખોરાક મેળવવા માટે માનવી છે તે ઘણા બધા એવા પ્રાણીઓ છે તે પોતે એનો શિકાર કરી અને પોતાનું જે પેટ છે ભરતો હતો એટલે માનવી ધીમે ધીમે અ બધી વસ્તુ ઓળખતો થયો અને ધીમે ધીમે કોઈ પણ વસ્તુ છે તો ફળ ફૂલ છે તો ઘણી બધી એવી વસ્તુ છે કે માનવી છે જાતે જ અ ખાવા માટે અત્યારે આગળ વધી રહ્યો છે અને ધીમે ધીમે માનવી છે કે દરેક વસ્તુમાં માનવીની જે અ જીભ હોય છે એ જીભમાં ઘણા બધા એવા રસો આવેલા છે અથવા તો ઘણા બધો એવો સ્વાદ આવેલો છે કે જેને જેનાથી માનવી છે દરેક વસ્તુ નો સ્વાદ છે તે નક્કી કરતો હોય છે અથવા તો અત્યારે તો જનરલી કેવું થઇ ગયું છે કે અત્યારનો જે માનવી છે એ દરેક વસ્તુ અત્યારે પ્રિફર કરતો હોય છે જેમ કે વાત કરીએ કે ભાઇ અત્યાર નો માનવી છે માંસાહારી છે અથવા તો શાકાહારી દરેક વસ્તુ છે અત્યારે ખાતો હોય છે કેમ કે મને એવું લાગે છે કે આવનારા સમયમાં માનવી છે કે દરેક ઘણા બધા એવા પ્રાણીઓ છે જે મોટા મોટા પ્રાણીઓ છે તો એને પણ મારીને એમાંથી ઘણું બધું પ્રોટીન છે એ માનવી લઈ શકે છે એટલે માનવી તો એક પ્રકારે કહી શકાય કે ટેકનોલોજી ના ભાગરૂપે એક વિકાસ તરફ જઈ રહ્યો છે. અને પશુ પક્ષીઓ અને એના પોતાના ખોરાકને હજૂ સુધી માનવી છે તે ઓળખી શક્યો નથી તો એના વિશે તમે થોડોક પ્રકાશ પાડજો
જી બિલકુલ બિલકુલ તમે જે વાત કરી છે કે માનવીઓ જે બધા મોટા પ્રાણીઓ છે, કે ભાઈ કોઈ પણ જીવ જંતુઓશે તેને ખાઈને પ્રોટીન મેળવતો હોય છે, કે પછી માનના ખોરા પછી પંક્ષીઓ ના ખોરાક વગેરેની વિશેની વાત કરીએ તો ઓલ ઓવર જોવા જતાં આપણને દ્રષ્ટિકોણ થી વાત કરીએ કે ભાઈ નજર સમક્ષ થી વાત કરીએ તો આપણને એવું જણાય છે કે ભાઈ અત્યારે હાલમાં પણ માનવીઓ ઘણા ઊંચા સ્તર સુધી પહોંચી ગયા છે વિકાસ ની યાત્રામાં. પણ જેટલો વિકાસ થયો છે એના કરતા વધારે પતન ની વાત પણ આપણે ગણી શકાયી એનું મોટું કારણ એ કહી શકાય છે. કે અત્યારે કોઈ પણ વિકાસ કરવા માટે માને વિચાર કરો આપડ કોઈ પણ ગાડી બનાવી હોય છે. તો ગાડી બનાવા માટે લોખંડ જોવે છે, પોલાદ જોવે છે નિકલ જોવે છે. કે પેટ્રોલિયમ વગેરે જોવે છે એ બધી વસ્તુ આવે છે, ક્યાંથી તો એનો મૂળ સ્વરૂપ કે ભાઈ મૂળ એનો જથ્થો છે એ તો જમીન માંથી જ મળે છે. હવે જેટલા પ્રમાણમાં આપણે લોખંડ ને બહાર કરશુ જમીનની અંદર એટલા જ પ્રમાણમાં લોખંડના જથ્થામાં ઘટાડો થશે. જે મહદન છે જોવા જતા પૃથ્વીના તાપમાનમાં વધારો કરે છે કે પછી ભૂસ્ખલન ના બહુ વાતાવરણ વગેરે રીતે જોવા જતાંને આ બધે તકલીફ આવી શકે છે. હવે અત્યારે હાલમાં સમયમાં લિથિયમ બેટરીથી ચાલતા ઉપકરણોનો ઉપયોગ. ખુબ વધી ગયો છે. તો એના કેસીિસ એવા આવે છે કે અત્યારે હાલમાં ઘણા બધા બાળકોની અંદર અ લિથિયમ ની કમી આવે છે, તમને ખ્યાલ હશે કે લિથિયમ ની કમી શું છે. કે આપણા મગજની અંદર લિથિયમ આવેલો હોય છે. કે જે આપણા વિચાર કરવામાં કે પછી કોઈ પણ ડિસિઝન લેવામાં આપણને મદદરૂપ થાય છે. હવે એ લિસિયમ ની કમીના કારણે અત્યારે હાલના બાળકોમાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. તો આવું કહી શકાય કે હાલમાં જેટલો વિકાસ કરે છે તેની સાથે સાથે પતનની દ્રષ્ટિકોણ પણ એટલા જ છે. હા વિકાસની દ્રષ્ટિને આપણે જોઈ શકીએ કે ભાઈ શરૂઆતના દિવસોમાં જયારે માણસ ઝૂપડા ની અંદર કે ભાઈ ગુફા ની અંદર રહેતો હતો. તો એ અત્યારે શક્ય નથી કારણ કે અત્યારની વસ્તી પોપ્યુલેશન વગેરેને ધ્યાનમાં લેતા. એ વસ્તુ વિચાર કરી ના શકાય એ વાત ગણી શકાય છે. તો એ દ્રષ્ટિએ વિકાસ કરવો જરૂરી છે અત્યારે હાલના સમયમાં ભૂગર્ભની અંદર કોઈ પણ બંકર વગેરા ની વાત કરીએ કે પછી જમીનો ઉપર આલિશાન મહેલો ની વાત કરીએ તો પછી ચી ંચી ઈમારતો સુધી પણ માનવી પહોંચી ચુક્યો છે. તો આમ કહી શકાય કે ભાઈ માનવી વિકાસ ની યાત્રામાં છે. આ સિવાય બીજો દ્રષ્ટિકોણ એવો આપડો પડે છે કે જયારે પ્રાચીન સમયમાં કોઈ પણ સંદેશો આપડ લવો હતો તો એના માટે પણ આપણે કોઈ પણ પ્રાણીઓનો કે ભાઈ સહારો લેવો પડતો હતો, ને એ સંદેશો ઘણા બધા દિવસે મહિને કે વર્ષે પહોંચતો હતો. પણ એ અત્યારે ખૂબ સારી વાત ગણી શકાય કે કોઈ પણ સંદેશ મોકલવા માટે હ હા નજીવાત સમયમાં સંદેશને પહોંચાડી શકાય છે. અત્યારે હાલમાં આપણે બંને જો વાત કરીએ તો તમે કેટલા દૂર હશો હું કેટલા દૂર હ છું એનો આપણે કોઈ અંદાજ ન મારી શકાય પણ આપણે કેટલી સરળતાથી વાત કરીહી શકીએ છીએ. આ સિવાય એવી પ્રાચીન સમયમાં કોઈ કલ્પના ન કરી શકાય કે ભાઈ એ સમય એક એવો આવશે કે એક લોખંડ નું કે સ્ટીલ ન ડબલું હશે કે જે પ આપડે કેમ લાદી આવે એની જે ડબલુંશે ને એની અંદર આપડે લાખો કિલોમીટર દૂર બેઠા બેઠા પણ હું તમને જોઈ શકીશ તમે મને જોઈ શકો એવી કલ્પના ન કરી શકે પણ અત્યારે હાલના સમયમાં એ પણ સંભવ છે. કે વિડીયો કોલ ના માધ્યમ માધ્યમ થી આપણે એટલી દૂર સુધી એકબીજા વ્યક્તિને જોઈ શકાય કે એવું જ વ્યતીતાય આપણને કે આપણે સામસામે છીએ આ વસ્તુ શક્ય બની છે માત્ર ને માત્ર ટેકનોલોજી ના કારણે તો આ ટેકનોલોજી પણ ખુબ સારી વસ્તુ પણ માનવી એક પોતાની સીમા નક્કી કરવી જોઈએ કે એટલી ટેકનોલોજી કરીએ છીએ, એની સામો સામો વિકાસ પણ એ હદમાં જ હોવો જોઈએ કે જેનાથી અન્ય જીવોને કે પૃથ્વીને નુકસાન ના થાય. તો આ મુદ્દામાં તમારું શું કેહેવું છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે અત્યારે ખુબ જ ટેકનોલોજી નો માહોલ છે, અને આવનારા સમયમાં પણ ભારત છે એક વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે, તો દરેક લોકો એ કંઈક ને કંઈક અથાત પ્રયત્ન સાથે અત્યારે ટેકનોલોજી નો વિકાસ જે એવો છે એટલે અત્યારે તમને ખ્યાલ હશે કે આપડે અત્યારે ગુજરાત ખાતી અત્યારે મેટ્રોનુંું કામ જોર જોર ચાલી રહ્યું છે તો સખત અને સખત મેટ્રોનુંું કામ અત્યારે ખુબ જ ચાલી રહ્યું છે તો આવનારા બે પાંચ વર્ષમાં તમે જોઈ શકો છો કે મેટ્રોનુંું જે સંપૂર્ણ જે કામ તે પૂરું થઈ જશે એટલે એક સિટી કહી શકાશે કે અત્યારે વિકસિત ભારત છે એ આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં ખુબ જ સખત અને સખત ભારત છે તે આગળ વધશે એવી પ્રેરણા છે મારી અને સખત એના ઉપર આપણેે કામ કરવું જોઈએ તો એના વિશે શું પ્રકાશ પાડશો તમે
જી બિલકુલ બિલકુલ તમે જેમ કીધું કે અત્યારે માનવી સખત અને સખત આગળ વધ જાય છે અને ભારત પણ તેવી જ રીતે આગળ વધતું જાય તેવી તમારી પ્રેરણા છે હું પણ એવી આશા કરું છું કે આપણું ભારત દિવસે ને દિવસે આગળ વધ જાય વિકાસની યાત્રામાં પણ આગળ વધતું જાય પણ જે દિશામાં આગળ વધે છે જેમ કે હાલના સમયમાં આપણે જોઈએ છ છેએ કોઈ પણ પ્રાણીઓની વાત કરીએ તો ભારત દેશની અંદર પણ માંસાહાર ખૂબ વધી ગયો છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો ચિકન ની વાત કરીએ કે મરઘી વગેરે ની વાત કરીએ તો તેને પુષ્કળ પ્રમાણમાં ખાવામાં આવે છે હવે જેટલા પ્રમાણમાં વર્ગીઓને ખાવામાં આવે છે કે એક્સપોર્ટ કરવામાં આવે છે એટલા પ્રમાણમાં મરઘીઓનું ઉત્પાદન થતું નથી તો હવે શું કરશે કે મોટા ફાર્મો વગેરે અ મરઘા ઉચ્છેર કેન્દ્ર વાળા લોકો કેવું કરશે કે ભાઈ નાના નાના મરઘાઓ જયારે તું શું કહી શકાય ને કે ઈંડા માંથી બહાર નીકળીને પાંચ સાત દિવસ નથી હોય ત્યાં તેમને એક ઇન્જેક્શન આપ આપવામાં આવે જેના કારણે ઇન્જેક્શન ના લીધે એનો વિકાસ ખૂબ ઝડપથી થાય છે પરંતુ વિકાસ તો ખૂબ ઝડપથી થાય છે તેના શરીરના અંગોનો પુષ્કળ ઝડપ થી મોટા થવા લાગે છે પરંતુ તેની અંદર તાકાત એટલી હોતી નથી તેની અંદર એટલા ઈમ્યુન સિસ્ટમ એની વિકસિત થતી નથી જેના કારણે કેવું થાય છે તે બે કે ત્રણ મહિનાની અંદર તે એક એક દોઢ કિલોનું મરઘું બની ગયું હોય છે પરંતુ તેના પગની એટલી હાલત નથી હોતી સક્ષમ કે તે એના રીતે ચાલી પણ શકે બદલામાં શું થાય છે કે ભાઈ ક્યાં ને ત્યાં પડું રહે છે જેના લીધે તનું મળ મૂત્ર વગેરે વસ્તુ થાય છે ને ત ત્યાં પડું એના કારણે બીમારી વધતી જાય છે હવે એવા કોઈ માંસ નો કોઈ વ્યક્તિ આહાર કરે છે તો એનો બીમાર પડવો સ્વાભાવિક વાત છે તો આ જે વસ્તુ થાય છે તે તમાર શું કેવું છે
હા બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે દરેક વસ્તુમાં માનવી છે અત્યારે ખુબ જ વિજ્ઞાન અને ટેકનોલોજી ના આધારિત આગળ વધી રહ્યો છે તો દરેક વસ્તુમાં માનવી સખત સખત પ્રયત્ન સાથે દેશને આગળ વધારવો જોઈએ અને આવનારા સમયમાં ઘણી બધી પ્રોબ્લેમ પણ આવશે તો જે માનવીને જ ફસ કરવાની હશે એટલે મારું એવું માનવું છે કે કુદરત ને સાથે સાથે લઈ અને એક આપણે વિકસિત ભારત બનાવીએ તો ઘણી બધી જે પ્રોબ્લેમ છે તે સમસ્યાઓ છે તે ઘણી બધી હલ થઈ શકે અને નુકસાન તો થવાનું આવનારી જિંદગીમાં એટલે એનું પણ થોડું ઘણું ઓછું થાય જાજ દુઃખ કરતા ઓછું દુખ છે એવું ખુબ વધારે સારું છે એટલે આજા મળીશું આ આપડે એક નવી શરૂઆત સાથે ચાલો મળીએ
જી બિલકુલ મળીએ